તે આવતો
અત્યારે તો અવાજ આવે છે
હા હવે આવ્યો હવે આવ્યું શું કરું છે જદુભાઈ કેમ શું કરો છો?
બસ અત્યારે આય્વો ડ્યુટી માંથી
એવું છે કેમ બાર રખડખડ ગયાતા કે
ના જવાનું છે હમણાં સંડે કાલે છે એટલે
ઓહ શું ક્યાં કી કો ની કરવું છું
દાતાને ભાવના જામો હો તો અત્યારે વરસાદ થઇ ગયો ને જુનાગઢ માં
હ ડ્યુટી માં તો નર્સિંગ નીકળતા હશે ને
હા અત્યારે નરસિંહ ની
હા હલું આમ મજા આવતી હશે ને ડ્યુટી કરવાની કેમ મજા ન આવેય
હા ક્યારેક ક્યારેક આવે મજા અમુક એવા પેશન્ટ હોય તો બાકી તો એમ કંટાર આવી જાય
હા
તમે
તો પછી તમારે શું?
તમે અત્યારે ક્યાં છો?
અત્યારે મે જુનાગઢ માં છીએ
તમે જુનાગઢ માં છો
હા હા
તો દવું કે નઈ દાતાર ભાવનાથ ને આપડે
હા હા બધા ભેગા અમે કાલે જ ગયા તા
તમે કાલે ગયા તા ક્યાં કઈ બાજુ ગયા તા
દાતાર ગયા તા બધા દાતાર
દતારખ્યા હા ઉપે ચડતો જ નવનાથ ના ધુણે કે નનતા ગયા
ના ના ન્યાણતા ગયા કાલ દત્તાર જ ગયા
તો નીચેથી જાવ તો જશે ત્યાં નીચે દાતા નલો સેન્યાં સુધી જાય છે ને ઉપર નવનાથ ના ધોણે તો નઈ જવું ને
નઈ નઈ નવનતતા ધૂણે નતા ગયા
ન્યાય દવાય ને ન્યાય હો જવા જેવું છે
ત્યાં ત્યાં બહુ મજા આવી વરસાદ વરસાદ હતો ત્યા
પણ્યાં અત્યારે વધારે પ્રમાણમાં એક બીક રવા કે આપડો પગ લપસી બપસી ને પડ્યા ની
હા હમ અરે મારો મિત્ર એક પડ્યો હતો નીચે એક નીચે પયડો હતો
કોણ હતું એવુ
એ અમારો સ્મતિઓ તો હા હા
કેમ કરતા દોસ્ત
મેં પૂછો અરે તે પાણી માં ઠેકડા મારતો હતો.
હા. એવું છે.
હમ.
આ તમારો ટાવર ક્યારેક ક્યારેક હોય જઈ.
તમારો પણ વૈ જસ.
એવું આ અત્યારે અમાં વરસાદનું કારણે આ નેટવર્ક ન ઈસ્યુ બહુ આવી જાય છે.
એવું છે.
હા. આ સ્મિત સ્મિત પાછો થઇ ગયો હજો કે ના?
શું?
સ્મિત ને હારું થયું કે નહી પડ્યા પછી?
ના ના કાલે રાતના પગ પાણી વાય બાપ કરીનેે લીધો હતો.
એવું છે.
હા.
એ સ્મિત ને કેહેવા ને થેકડા થોડાક ઓછા મારે.
એને કીધું કે ઓછા ઠેકડા માર તો કે ન મારે ખાવા પડી જાય છે ઠેકડા. હા. પેલો વેલો વરસાદ જોઈ ને ગયા છૂટા સા
પેલા વર્ષમાં થોડોક હરખાાઈ વધારે ગયો. હા ભાઈ આવ્યો ભાઈ નીચે
હ.
આપડે ક્યાં ગિરનાર નો પ્રોગ્રામ કરીએ?
હા હા કરી જ નાખવાનુંને કાલે જવું
હા કાલે રવિવારે કાલે જાય.
હમ કાલે નીકળી જાય બધા.
હા જેવું હોય તો આપડે નવી સીડીએથી જ જાાવું ને જૂની સીડીથી ઉતરશું.
હા હા એવું કરશું.
એલે હું જટાશંકર ને આપડ જતા આવીએ ને.
હા હા આચે સાદા સમય થઈ ગયો નથી ગયા એટલે.
હા જતાંસંકમાં હોવે તો પાણી ચાલુ થઈ ગયું હશે. બે ત્રણ વર્ષયા એટલે
હા પાણી શરૂ જ થઇ ગયું છે.
હા તો પછી અત્યારે વધારે મજા આવીશે ત્યાં એવું હોય તો નાતા આવીશું પાછા.
હા.
તમે અત્યારે હું હા એ તમે અત્યારે હું કોલેજ કરો કે
હા હા કોલેજ કરી.
હા બહુ દિનમાં
હા હા બઉુ દિનમાં
ક્યારે હવે પૂરી થવાની છે તો
બહ આજ છેલ્લું છે સેમ છે.
છેલ્લું સેમ છે.
પછી પૂરું.
પછ એવું જોબ ન વિચારું કે ઘેરે જ જવાનું હોય?
જોયા બાકી બિઝનેસ કરશું
હા એ પણ છે તમારે તો ઘરનો ધંધો છે.
હા હા.
તો ઘરે તમારે કેવો કોરસાદ છે કે ના?
ના થોડો થોડો છે આવે તો આવે બાકી કઈ ને
એવું છે
હમ તો વરસાદ શારુ થઇ ગયો હશે
જુનાગઢમાં મોરસા ચાલુ થઈ ગયો
હા
એવા સાટા આવે કે ચાલો ઠીક ગયો તોમ એવું છે તો અમારે ઓલો સમી સંદીિપભાઈ મળવા ગયા ને એ પાસે અત્યારે પલરાઈ જશે
એ હચ વા આપણે હોટલ બુક કરી દઈશું ને વાંધો આવશે ને
હા એવું હો તો એ કરદ પાછા બાઈક લઈ
હલો દાદુભાઈ
હા
હલો
હલોો એ પાસે બાઈક લઈને ગયા છે ને એનાળે હલોો હલોો આમજ ફોન જવા જ દઈ ભલે કાપતો નઈ હાલે આવી ગયો
હલો
એલે સંદીપભાઈ પાસે આવી છે ક્યારે
હા હા આવશે રાત નાક આવી જશે
રાતક ના એટલે સવા સાત વાગે
હા હા છ સાત વાગે
તો તો વાંધો નહી કેમ કે મારે પાસે અત્યારે નાઈટ ડ્યુટી પા જવાનું છે ને હોસ્પિટલ
એવું છે
હા અને બાઈક લઈ ગયા છે પાછી
એવું અ તમારી બાઈક લઈ ને ગયા
હા બાઇક માંગલે સગે
હમ
તો પાછું મારે નાઈટ ડ્યુટી જવાનું હોય તો પાછ મારે વાંધો ના આવે ને પેલા આવતા ર
હમ નાઈટ ડ્યુટી કેટલા હો જવાનું
નાઈટ ડ્યુટી માં આઠ સાડા આઠ જવાનું છે
એવું છે
હા એટલે એ આઠ વાગે આવી જાય તો વાંધો ના આવે અમારે
હા હા હાલો ને જેમ બનશે એ વેલું કરાવ
હા એજ ને મારા ખાલી ન્યાં હોસ્પિટલ કલાક નું જ કામ છે કલાક પછી તો અરી પાસે આવતો હોય
એવું જ
હા બે ડ્રેસિંગને એવું છે એ કરવા પડશે
હા
પછી તો કઈ કામ નથી પછી તો પાછું હોસ્ટેલ છે રૂમમે આવતો રહી
હા હા મસ્ત વટે એવું બધા માણસો
હા અત્યારે નજારો જોરદાર ર છે ને જોવા જોવો
અરે જોરદાર તાકાતવર નજાર છે
અત્યારે હું ધીમો ધીમો વર્ષે ચાલુ થયસ ને
હા
હલો તો આવામાં અત્યારે આપડે ભાવના જઈએ તો
હા હા હાલો ને જઈએે નીકળીયે
તો એવું હોય તો આપડે હમણા દર્શકની ફોન કરીએ પછી આપડે ભોનાથ બાજુ જઈએ
હા હા બધા જઈએ ભેગા
ના આપ અલા એમ બી ભાઈના પાસે ઓલું હે ને કોલેજ અત્યારે.
એ સોલાઈ જ લેકચર છે ને એને.
એક દિવ લેકચ આજે અમે શનિવાર છે આજનો ઘર ન.
તો વાત છે એને હું ના જ પાડતો હતો આજ લેકચર ના ભ હા ને એ કે ના ભરવું જ પડે એ કે.
અરે એવું થોડું હોય ને કે તમારી સાયન્સ કોલેજ ન જાવ તો ચાલે એકી.
હા.
ત્રસો પાંસઠી માંથી આપણે ત્રણસો ચોસઠડીી જાયએ એવું હ છે.
હા ત એ માનતો નથી તો પછી શું કરવું આપડે.
કઈ નઈિ ને બે વાગ્યા ને કોલેજ છે તમે એવું હોય તો આપડે એને બાંધીને રાખ દઈએ.
હા હા હા એજ કરવા જેવું છે.
કલાક ન જાય તો પછી ક્યાં ન્યા જાય નને કલ્લે.
હ
એ દાતાને અત્યારે ભાવ ગયા ને તો અત્યારે હ વેલિંગ મજા આવે હું થોડા થોડા છાંા આવતા.
હા અરે મગર તો આમ છ અરે મગર તો ખુલ્લે આમ રખડે એવો ને.
હા નીચ મગર.
નીચે મૂકેલું હ.
હા વેલિંગન ડેમ ની હ આ બાજુ નીચે આપડી ગાડીનું પાર્કિંગ કરીએે ને.
હા.
મેં કલનો વિડીિયો. કા ન વિડીિયો વાયરલ છે તો કુતરાને પકડવાનું હતું એ મગર.
હા હા હા.
જોયો તો તમને રીલ્સ.
હા હા હા જોયયો તો જોયો હતો.
હ એ.
અને પછી ના નાના નાના બચ્ચા પણ છે.
અને. પછી ઓલો વિડીયો જોઈએ તો તમે. કલ ન પ્રોપોઝ કરતા હતા એ બિલ્ડિંગ માંથી સડીને.
હા.
એ ફેલ રૂપે ચઢે.
હા હા ઈ પણ જોયો મસ્ત હશે વિડીયો.
હા એ બંને તો પકડાઈ ગયા ને પણ અત્યારે.
હા ઈતો ખાલી શોક પૂરતી એમ કરવા ફૂટા ચડવા પાડડી ગયા હતા ને.
હા હ ફોટા ચડવા અને પ્રપોઝ કરતા રહ.
હા એ લોકો જાઝા વિડીયો બનાવ્યા છે એવા.
હા હા. એ પછી એક વિડીિયો બનાવે એમાંથી પછી બીજા મૂકે બનાવે ને એવું હોય.
હા એડિટિંગ કરીને.
ના એડિટ કરીને મુૂક દઈ.
હમ.
અલગ અલગ સોંગ રાખ્યાને થઈ જાય એટલે આાલે એ બધા એવું મને.
હ
તો તમે એવી રીતના કોકને પ્રોપોઝ કરીજો ને. આપડે એલપી ટાવર ને આપણે જીવન ટાવર જડશું.
હ એક બિય વટે મસ્ત એ.
અત્યારે તો. એ કરવા જે હોય તમારે સિવિલ માંથી સડીને કેશ આપડે એવું હોય તો સિવિલ તો આઠ માણ ની જ છે.
હા હા એની માથે જઈને આવડે કરશું.
હા એજ ને આપડે ગુજરાત નો રેકોર્ડ બનાવીશું આપડણે ઇન્ડિયન રેકોર્ડ નથી બનાવો
હા
તો સારું હાલો ચાલો પછી નિરાતે કોલ કરી
હા હા હાલ
ઓકે ચાલો ભાઈ બધો અમીર થઇ ગયો પછી હું આક્લો